હલો ભાઈ કેમ છો તમે
હા ભાઈ એકદમ મજામાં તમે કેમ છો ઘરના બધા સારા છે
હા બધા સારા છે નેધ બધા મજા કરીએ છે તમારા ઘરે બધા કેવા છે હમણાં
એકદમ મજા કરી છે અને હાલમાં તો શું છે કે અમારો પણ એઝામ પટી ગઈ છે અને ભાઈ ની પણ એામ થોડી લેટ હતી પરંતુ પટી ગઈ છે એટલે એ પણ હોસ્ટેલ માંથી ઘર આવ્યો છે અને મેં પણ જ્યાં હોસ્ટેલમાં રહેતો હતો ત્યાંથી ઘરે આવી રહ્યો છું એટલે ખુબ જ મજા આવે છે ઘરે બઘાને ભેગા મળીને માટે જમવા ને પણ બેસેછે અને સવારે પણ લેટ ઉઠે છે એમ તો હોય છે કે હોસ્ટેલમાં અમે જયાં રહેતા ત્યા અમારે જ કપડાં ધોવાના હોય વાખણમાં જોવાના હોયમ બધું કામ અમારે જ કરવાનું હોય છે એટલે અમારે ખુબ જ વહેલું ઉઠવું પડતું હતું કારણ કે ઘણા બધા લોકોને કપડાં ને એવા ધોવાના આવે તો ત્યાં લાઈ વું પડે છે પરંતુ હાલમાં જોવા જઈએ તો અમે ઘરે આવી ગયા છેએટલે ઘરે તો મમ્મી પપ્પા છે એટલે એ લોકો બધું કામ કરી લે છે એટલે અમે નિરાંત શાંતિ તૂટી રએ છીએ અને પપ્પા લોકો પણ હાલ માટે વાળી ગયા છે કારણ કે અમે ખેતીવાડી કરીએ છીએ તો ત્યાં છે તમારે ત્યાં શું છે તમે શું પ છો હાલમાં
હાલ તો હું પણ હવે તો વેકેશન પડ્યું છે ને હવે મે પણ મમ્મી એટલે માતા પિતા હજી હમણાં એટ કે પપ્પા એ જે વાડી રાખેલી છે ત્યાં કામ કરવાનો વિચાર ચ રહ્યો છે કારણ કે ખેતીમાં તમે જાણો છો હવે ખેડૂત છે અને ખેડૂતના પુત્ર છે એટલે આપડણે કામ કરવું પડે જ છે કારણ કે ખેતી જ આપણે આપણા પર અને મારા ઘરે તો મોસ્ટલી ખેતી પર જ બધું ડિપેન્ડ હોય છે ને એટલે અડ એને કામ કરીએ છીએ કારણ કે હવે તો કેરી પડવાની પણ હવે તો તમે જાણો છો કેરીની સિઝન પટી ગઈ છે પરંતુ થોડી ઘણી બાકી રહી છે તે પડવાનો વિચાર કરીએ છીએ કારણ કે વરસાદ પણ હવે તો આવશે એવું લાગે છે કે થોડાક સમય થોડાક દિવસોમાં કારણ કે હમણા તો વરસાદનું પણ વાતાવરણ એવું લંબાઈ ગયું એમ બધું વાત મળી છે કારણ કે વરસાદ પણ હવે ઓછો પડવાનો કે પછી દૂર થઈ ગયો બધું કેહેવા લાગી રહી છે બધા સોશિયલ મીડિયા પર અને તમે જાણો છો કે આપડણે તો ખેતીમાં તો અમારા ઘરે તો આંબાવાડી પણ છે પરંતુ હવે તો ખેતીમાં અમારા જે માતા પિતા છે તે લોકો શાકભાજી રોપવા ખૂબ પ્રય એટલે કે ખૂબ રોપે છે કેમકે એ શાકભાજી જે લોકો ખેતી કરવાને ખુબ ગમે છે કારણ પહેલાથી લોકો કરતા આવ્યા છે જેમ કે શાકભાજીમાં તમે જાણો છો કે પેલું ટામેટા છે રીંગણ છે દૂઢી છે એવું પ્રકારની રને શાકભાજી રોપવાની અને ખેતી કરવાની ખૂબ ગમે છે અને આમાં ખેતી એમ તો મોટા પ્રમાણમાં કરીએ છીએ અને મોસ્ટલી અમારા જે મારા ઘરના પાછળ જેવા કેંડા છે તેમ જ કરીએ છીએ અને ઘર નજીક હોય એના આપણેવે દૂર જવું નહી પડે એમ અને ઘરના નજીક એવો સારો બોર પણ છે પાણીની સુવિધા સારી મળી રહે છે અને પરંતુ મને એવું લાગે છે કે આમ તો સારી અમે દવા પણ નાખીએ ખાતર પણ નાખીએ તો પણ સારું એવું અમને જે પાક નથી મળતોું કારણ કે એનું અસર તો મને એવું લાગે છે કે જે વાતાવરણ છે તેના પર બી આદાર હોય છે ખેતી કારણ કે તમે જાણો વાતાવરણ જો સારું રહેશે તો આપણે ખેતી સારી રહેવાની જ છે કારણ કે વાતાવરણ ગમે ત્યાં ઠંડુ પડી જાય ગમે ત્યાં ગરમી આવી જાય ગમે ત્યા્યારે વરસાદ પડી જાય તો પછી આપણા આપણા જે ખેતી કરીએ છી તેનો અસર થાય છે તો એવું મને લાગે છે કારણ કે અમે જે પહેલા ખેતી કરતા હતા પેલા પાંચ વર્ષ પહેલા સારી થતી પરંતુ હવે જે વાતાવરના લીધે ચેન્જીસ થઈ ગયું છે બે ત્રણ વર્ષમાં તે અમારા ખેતી અમ તો સારી થાય છે પરંતુ એટલું બધું સારું ફળ નથી નીકળતું અને જ્યાં અમે બજારમાં આપવા જએ તં ભાવ પણ સારો નથી મળતો એવું પણ થાય છે અને કેરી પણ હાલમાં તો તમે જાણો છો કે એટલે કે કેરી એટ આવેલી છે પરંતુ એટલી બધી નથી આવને પહેલા જે આવતી ને તેધ આવી નથી કારણ કે દવાનો છીટકાર પર કર્યો ખાડર પર મૂક્યું તો પણ અમને નથી જોવા મળ્યું એટલું બધું સારું ફળ કારણ કે વાવરણને લીધે પણ અસર થાય છે એવું મને લાગે છે શું તમને તમને શું લાગે છે આવું થાય છે વાતાવરણના લીધે કે પછી આપડે દવામાંઈ ચેન એલે કે દવા મકે ભૂલ થઈ ગલી આપલી
ના એમ જોવા જઈએ તો આ વાતાવરણ છે તેના કારણે વધારે ઇફેક્ટ થાય છે કારણ કે આપડણે ગમે તે એવી દવા છે કે કેટલક પણ રાસાયણિક આપડણે કુદરતી દવા નાખીએ પછી કુદરતી ખાટા નાખીએ તે રાસાયણિક દવા છે જેમ કે યુરિયા કોમ્પેક્ટ એમ ઘણા બધા પ્રકારના રાસાયણિક ખાતરો છે અને દવાઓ પણ ઘણી બધી છે જેમ કે આપણે હાલ માટે કલ્ટર પણ રાખીએ છ છેએ કેરીમાં તો પણ કેરી જીવે તેટલી આવતી નથી કારણ કે આ જે વાતાવરણ બદલાઈ રહ્યું છે તેના કારણે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે કારણ કે આપણે દવા છાતી પણ હોય પરંતુ જો આ વાતાવરણ માં જો કઈ પલટાવાો નહીં આવે તો આપણને નુકસાન થવાનું જ છે એટલે આપણે હંમેશા જોવા જઈએ તો વાતાવરણના કારણે તો ઇફેક્ટ થાય જ છે અને આપડણે દવાઓનો પણ ઉપયોગ કરો જોઈએ અને જેમ છાણીયો ખાતરનોો વધારે ઉપયોગ કરવો જોઈએ કારણ કે એ ખુબ જ સારું ગણાય છે એટલે છાણી ખાતર ન ઉપયોગ તો અમારા ગામડા માટે શું કરે છે કે બધા છાણી ખાતરનો જ ઉપયોગ કરે છે પરંતુ જે વાતાવરણમાં ચેન્જીસ થયું છે હાલમાં તો અમે પણ જે રાસાયણિક ખાતર છે તે નાખવા માટે અમે પણ પ્રેરાઈ રહ્યા છીએ કારણ કે જો રાસાયણિક ખાતર અમે નહી નાખશો તો અમ જો જોઈએ તે પાક મળશે નહીં અમને ખબર છે કે એ ખૂબ જ ઝેરી હોય છે અને જે અમારા વૃક્ષ હોય છે કલમ જે અમે રોપીએ છીએ તેમાં પણ નુકસાન થશે પરંતુ અમારે એના સ બીજું કોઈ ઓપ્શન નથી એટલે અમારે તો નાખવા જ પડે છે અને આ જે અ કેરીનો પાક હોય છે એમને અમે વેચાણ માટે અ ખુબ જ મોટું માર્કેટ છે ત્યાં વેચીએ છીએ અમને ત્યાં સારા એવો ભાવ પણ મળે છે તમે આ જે તમે જે શાકભાજી કે પછી વનસ્પતિ પર તમે જે ફળ ફૂલ લાગે છે તેનું વેચાણ માટે તમે કઈ જગ્યા જાઓ છો ખટોળામાં જાાવ છો કે પછી મોલમાં આપો છો કે પછી તમે પોતાની દુકાન પર વેચો છો કે પછી માર્કેટમાં વેચો છો
હા એટલે ગમે જે શાકભાજી પછ આંબા વાળી છે અને જેના કેરી છે તે મોસ્ટલી અમે તો માર્કેટમાં જઈને અમે વેચી આવીએ છીએ કારણ કે માર્કેટમાં તમે જાણો છો કે માર્કેટમાં ઘણા બધા વેપારી હોય છે અને વેપારી વાપરને ત્યાં જ આપણે જે પલું લઈને જાય છે પાક લઈને ત્યાં આપણા પાક જોય છે ઘણા બધા વેપારીઓને પછી એ લોકો ભાવ પ્રમાણે આપે છે અને આપણને જ્યાં સર્વ ભાવ મળે તે જ આપણે આપવી જ જોઈએ અને એ લોકોએ શું સાંખી આપી છે કે પછી પેલું કરી છે તે આપણે જોવું જોઈએ પછી જ એ લોકોને આપવું જોઈએ કારણ કે આપને ભાવ તો સારો આપી દે પછી એ લોકો એટલું બધું કમિશન કાપી લે તો પછી આપડો ફાયદો જ શું એટલે ઘણા બધા વેપારીઓ એવું પણ કરે છે અને આપણને નજરે બું નાખી દે છે એટલે કે આપ માર્કેટમાં જ્યાં જાઉં છું ત્યાં અરોમ મોસ્ટલી એક વેપારી બાંધેલો જ છે ને તે અમને સારો ભાવ પણ આપે જ છે તે માર્કેટમાં ચાલે છે તેના કરતાં તો વધારે જ આપે છે એમ ને ત્યાં જ અમે આપીએ છીએ પરંતુ જે શાકભાજીઓ છે ને કેરીનું મોસ્ટલી અમે માર્કેટમાં આપીએ છીએ ને જે શાકભાજીઓ બધું રોપએ છીએ અમે તે અમે અટવાડામાં આપવા વધારી છીી કારણ કે અટવાડામાં તમે જાણો છો અથવામાં ઘણા બધા એવા વેપારીઓય કે પછી ઘણા બધા એવા પેલા હોય છે શાકભાજી વેચવા વાળા અને ઘણા બધા આપણને મળી જાય છે ને આપણને ઘણા ઘણા બધી જગ્યાએ ઘ ઘણ જુદો ભાવ મળી જાય છે એટલે આપડે અથવાડા માં જઈએ તો આપડે ઘણી બધી જગ્યાએ ફરવું જોઈએ પછી આપણે આપવું જ જોઈએ જેથી કે આપણને સારો એવો ભાવ મળે ને પછી આપણને આવું એટલે કે આટલું તો આપણે આટલું રાખવું જોઈએ કે આપણને ક્યાં સારો ભાવ મળે ને ક્યાં નહીં મળે ને પછી આપણે સારો એવો માલ હોય ને આપણે ગમે ત્યાં ઓછો ભાવ આપણે આપી દઈએ તો આપણે નુકસાન જ થવાનું છે એમ એટલે આપણેે એ વિચારવું જોઈએ ને કે્યા સારો ભાવ મળે ત્યાં બધું જવું જોઈએ અને આપણે બસ એક જગ્યાએ આપી ને એવું નઈ વિચારવું જોઈએ કારણ કે એક જગ્યાએ આપણે આપીને પછી ભાવ ઓછા મળ્યો પછી આપણેને બધું થયા કરે છે એટલે બધી જગ્યાએ ફરવું જોઈએ તો આપડણે સારો ભાવ લઈ શકશું કારણ કે અમે જે ખેતી કરીએ છીએ એકદમ યોગ્ય પ્રકાર યોગ્ય પદ્ધતિ કરીએ છીએ અને અમારા ગામમાં મોસ્ટલી બધા ખેડૂત જ છે અને તમે જાણો છો કે આપણને એ સરકાર જે આપણને ખેડૂતોને બધી સહાય આપે છે તં બધાને આપણને મળવી જ જોઈએ કારણ કે તમે પણ ખેડૂત છો ને એટ ખેડૂતના પુત્રો છેને હું પણ પ છ એટલે મારે તો એજ વિચારું છેું કે સરકારી જે પણ બધી યોજના બહાર પાડે છે સરકાર તે બધ ખેડૂતોને મળવી ખૂબ જરૂરી છે કારણ કે તમને ખબર જ છે કે ખેડૂતોને આવી બધી સરકારી યોજના મળશે તો બધા ખેડૂતો બધાને સારું લાગશે અને ખેડૂતો ખેતી કરવા વધુ પ્રેરીિત થશે કારણ કે ખેડૂતોને તો આ પછી સરકારી યોજનાનો લાભ મળે છે પરંતુ અમુક ખેડૂતોને નથી મળતી એમ એટલે કે બધા ખેડૂતોને જાગૃત કરવો અને બધા ખેડૂતોને સરકારી યોજનાનો લાભ આપાવો જોઈએ કારણ કે સરકારે એ આટલ બધ ધ્યાન આપખ ખ જો કાંગ્રેસ સરકાર હ જો અ ધ્યાન રાખશે પછી બધા ખેડૂતો છે એ ખેતી કરવાનું છોડી પણ દઈએ એમ એવું પણ વિચારી લઈએ કારણ કે ખેતીમાં એટલું બધ નથી મળત નથીબ પછી જોબ પણ કરે લોકો એમ એટલે કે સરકારી યોજનાનો લાભ મળ જોઈએ તો જ એ લોકો ખેતી કરશે અને જે પણ ખેડૂતોને કોઈ પણ પ્રકારના પાકમાં નુકસાન થાય તો પછી એ લોકોને પાક નુકસાન ભરપાઈ કરવાનો એ લોકો ભરપાઈ કરી આપવાનો પણ એ સરકારે મહત્વનું પગલું લેવું જોઈએ કારણ કે સરકાર ખેડૂતોને આટલી બધી સહાય આપશે તો ખેતી કરશે અને તો જ આપણા આપણા દેશમાં અનાજ ન અન્ન આવશે અને તો જ આપણે બધાને અનાજ મળી રહેશે બાકી તમારે શું કેવું સરકારી યોજનાનો લાભ તો બધાને મળવો જ જોઈએ ને ભાઈ
હા જોવા જઈએ તો સરકારી યોજનાનો લાભ મળવો જોઈએ અને સરકારી યોજના એ તો સારી બાબત છે પરંતુ કેટલીક વર્ષ શું છે કે મોસમમાં ચેન્જ થવાને કારણે આપણો જે પાક હોય છે તે ઘણ એ મોટા પ્રમાણમાં નાશ થાય જાય છે અને એનું નુકસાન ખેડૂત જેલી શક નથી કારણ કેટલાક ખેડૂતો તો લોન લઈને સગર સંબંધીઓ પાસેથી પૈસા માંગીને પણ ખેતી કરતા હોય છે તો તેવા સંજોગોમાં ખે ખેડૂત જે હોય છે તે ખૂબ જ મંઝવણમાં મુકાઈ જાય છે તો આપણે આવા સંજોગોમાં સરકારશ્રી તરફથી જે રાહત મળે છે તેનો ઉપયોગ કરો જોઈએ આપણે સરકાર્રી અરજી જો તો કેટલીક વખત સરકાર આપણને સહાય કરે છે આપણું નુકસાન જેટલું થયું હોય તેટલું પૂરેપૂરું પણ પૈસા મળી શકે છે અને કારા કોઈક સંજોગોમાં આપણને અડધું પણ પૈસા મળે છે અડધા પણ પૈસા મળે છે પરંતુ એ સારી બાબત છે કારણ કે અ સરકાર પણ જાણે છે કે ખેડૂત કેટલું મહેનત કરે છે ખેતીમાં ત્યારે આ લોકો બધાની ઘરે રોટલી શાક અને જમવાનું બને છે એટલે આપણે હંમેશા જેમ બને એમાં ખેડૂતને રિસ્પેક્ટ કરવી જ જોઈએ અને ખેડૂતને સરકાર સહાય પણ સારી એવી કરે છે અને કરવી પણ જોઈએ ત્યાં જેમ કે તમે જે જણાય્યું એ સરકાર ઘણી બધી યોજનાઓ પણ બહાર પાડે છે જેમ કે એ લોકોને કેટલીમાં જે એ લોકોના જે સાધન છે ટ્રેક્ટર પછી જીસીબી એ બધું ઉપ એ લોકોને સબસીડી પણ આપે છે એ પણ ખુબ જ સારી બાબત ગણે છે અને એ રીતે જો કોઈ વસ્તુ ખરીવામાં આવે તો એ લોકોને જે માર્કેટમાં જે પ્રાઇસ હોય તેના કરતા ઓછી એવી કિંમત એ વસ્તુ મળી છે એટલે એ ખુબ જ સારી બાબત ગણાય છે અને આપણે પણ જે શાકભાજી એનું વેચાણ કરીએ છીએ તેનું પણ આપણે સરળતાથી વેચવા માટે પણ હરવા ફરવા માટે પણ સરકાર સારી એવી સહાય કરે છે એટલે અમને તો ગમે છે અને હ માટે શું છે કે આ વખતે તો કેરી ના ભાવમાં અમને થોડું ઘણું રાહત મળ્યું હતું પેલા વચ્ચે શું છે કે માર્કેટ જો થોડું ઘણું ડાઉન થયું હતું એ અમને થોડી ઘણી ઈન્કમ ઓછી મળી હતી જે જેટલા રૂપિયા મળવા જોઈએ મળ નહી પરંતુ જે પછી માર્કેટ જયારે સુધાર્યું ત્યારે અમને સારો એ અ ભાવ મળ્યો હતો આ વર્ષે તો વરસાદ પણ થોડો ઘણો મોડો પડવાનો છે એવું ન્યુઝમાં ટીવી રિપોર્ટમાં જોય છે એટલે અમને સારા એવા ભાવ પણ મળી ગયા છે તમે ન શું છે હમણાં જે તમે શાકભાજી ક્યારે ર છો તમને તમને જોય તો જેટલો તમે ધારેલો હોય તેટલો તમને ભાવ મળ્યો છે
ના ભાઈ હવે તો ભાવ ઓછો મળ એટલે ઓછો મળી રહ્યો છે કારણ કે પહેલા જે મ દેવો નથી મળતો અને ભાવમાં ચેન્જીસ થઈ રહ્યો છે એટલે ચેન્જીસ તો થવાનો છે કારણ કે ફળ પણ એટલા સારો નથી નીકળતા અને એવું બધું વાતાવરણ અસર થયા કરે છે એટલે કે હવે એ જ વિચાર છે કે એટ મોસ્ટલી એમ મારા માટેી ્યારે ખેતી જ કરશે પરંતુ હવે હું તો જોબ જ કરા પરંતુ હવે ખેતીમાં એટલું બધું ન રહ્યું નથી અને ખેડૂતોને સબ લાભ મળશે તો એ લોકો કરશે બાકી તો હવે બધા લોકો વિચારતા એ એ અલગ જ છે કારણ કે એ લોકો પણ વિચારે છે કે હવે એમાંથી નથી નીકળતું એટ બધી આવક તો પછી એ લોકો કરેું સારું ભાઈ મળ પાછાળ ખેતી વિશે આપ આગળ વાત કરીશું જોબ નો વિચાર છે એના વિ આગળ વાત કરીશું
હા ચાલો મળશુ ત્યારે વાત કરશું
હા સારું